જે બસ હું મજામાં છુ. તુ તમે કેમ છો?
હું પણ મજામાં છું.
અ જુવો ને આજકાલ આપણે અ કેવું ખાન પાનને કેવો થઈ ગયો છે, તો આપણે ભલે કેટલી પણ અ આપણો ખ્યાલ રાખીએ તો પણ આપણી વાળ અને ત્વચા એનું આ પ્રદૂષણનો કેટલો આપણા વાળ અને ત્વચા ઉપર અસર પડે છ છે, તો અં તમે તમારા વાળની અને ત્વચાની કેવી રીતે કાળજી રાખો છો? તમે જણાવશો એના વિશે?
જો પેલ્લી વાત તો એ કે છે ને આપણું ખાનપાન સારું હોવું જોઈએ, જો ખાનપાન સારું હોય ને તો આપણું સ્વાસ્થ્ય પણ સારું રોય છે રે છે, લીલા શાકભાજી ખાવાના, ફળ છે, દાળ છે, દૂધ છે એવી વસ્તુઓ ખાવાની જેનાથી આપણને કેલ્શિયમ મળે, તો એનાથી પણ આપણા હાડકાઓ પણ મજબૂત થાય અને લીલા શાકભાજી અને ફલ ફ્રૂટ ખાવાથી આપણી સ્કીન અને વાળમાં પણ અસર કરે છે.
બિલકુલ સાચું કહો છો તમે, જો અમારા જે અ વડીલો હ તા ના જેમ કે અમારા દાદી અને નાની એ લોકો અ આ પલી વાલની કાલજી માટે એ લોકો સતત તેલમાં અ અલગ અલગ પ્રકાર ના ઔષધિ જેમ કે અ કઢી પત્તા પછી અ હા મી ઠો લીમો કેવાયને એને હા મીઠો લીમડું પછી આવડા અ અરીઠા આ બધાનું મિશ્રણ કરીને પછી તેલ બનાવતા હત તા ઉકાળતા હતા, જાસૂદના ફૂલોના તા હતા એવી રીતે હા એવી રીતે બોતેલ બનાવીને રાખતા હતા અને પછી એક ત પુરા અઠવાડિયામાં બે વખત કે ત્રણ વખત એવા તેલથી નવ નવાયા તેલ થી અ બાલમાં માલિશ કરતા હતા. જેનાથી બાળની કાળજી પણ હતી હતી અને વાળનો જે ગ્રોથ પણ સારો થતો હતો ને જે વાળ આપણે જે જડી જાય છે, એમાં પણ અટકાવ થતો હતો તો મારા દાદી તો આવું કરતા હતા. દશત એમના બાળની કાળજી માટે તે અને અમ અમને પણ એવું તેલ બનાવીને અ મોકલાવતા હતા તો અમે પણ અમારા બાલમાં એવું તેલ નાખતા હતા.
અને સાચી વાત છે, આ આવા તેલથી વાળમાં સારું થાય છે, પણ એની સાથે સાથે જો આપણે ખાવામાં પણ ધ્યાન આપીએ ને તો એનાથી આપણે વિટામિન્સ અને ખનીજ તત્વો મળે છે, અ અને આમળા એ બધા પણ આપણે પોતા રોજ આપણને ખાવા જોઈએ.
બિલકુલ સાચું કહો છો, તમે હા વિટામિન સી થી ભરે પેલા ફ્રૂટ કે જેમ કે નારંગી થઈ ગઈ અ અને ગાજરનો જ્યૂસ જેમાં વિટામિન એ હોય છે, એ પણ આપણા સ્કીન માટે બહુ જ અ સારું હોય છે. તો જયારે એનો બીટરૂટ અ અને અ ગાજર અને આનો જૂસ છે, ને આપણે જયારે હ એની સીઝન હોય છે, ને શિયાળામાં ત્યારે જરૂર થી એનો જ્યુસ પણ પીવો જોઈએ હા જેના આપણી સ્ક્રીન પણ સારી રહે. અને જો અ સુરજ છે ને એનો પણ આપડા સૂરજનો પ્રકાશ છે, ને એનો પણ આપણા ત્વચા ઉપર બહુ જ પ્રભાવ પડે છે તો જયારે પણ આપણે તડકામાં જવાનું હોય તો ધ્યાનથી કાતો સન સ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. અને કા તો અ પછી અમ્મ આપડે જે સુતીના કપડા હોય છે ને એના થી આપણને સારી રીતે આપણા હાથ હાથમાં ગ્લવસ અને મો ઢાંકીને અને પછી જ આપણને તડકામાં જવું જોઈએ જેનાથી આપ આપણી જે ત્વચા છે ને એના ઉપર સનરેસીસન
ન તો થાય અને આના માટે પછી છેને નાના બાળકોને ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ એ જો ને નાની નાની ઉંમર માં જ અ છોકરા ન કેતા વાળ સફેદ થઈ જાય છે, ખરવા માંડી જાય છે, તો એ લોકોને છે ને એ છે ને બધુ ચોકલેટ છે કોલ- ડ્રિંક છે જે જંક ફૂડ હોય ને ચીપ્સ છે પેકેટ વાળા નાસ્તા છે તળેલું એ બધું છે ને ઓછું આપવું જોઈએ એની બદલે એ લોકોને છે ને સૂકા મેવા આપવા જોઈએ. અ દાળ ભાત ખાતા શીખડવું જોઈએ. કઠોળ ખાતા શીખડવું જોઈએ તો એનાથી થી છે ને એ લોકોનું સારો મતલબ એ લોકોના વાડમાં પણ સારા છે.
બિલકુલ સાચું કહો છો તમે જરૂર થી આ આ બધી કાળજી આપણને રાખવી જોઈએ આપણા બાળની ત્વચા માટે. આપણને સારો ખોરાક તો તમે જેમ કીધું એ પ્રમાણે લેવું જ જોઈએ. પણ એક મેથી છે ને મેથી, અ એ પણ આપ ત્વચા માટે અને. વાળ માટે બેવ માટે તે બહુ જ, અ હા બે બહ જ લાભ લાભદાયક છે, જેનાથી આપણે પલાળીને રાત્રે એને પલાળીને અને સવારે એનું પાણી જો પીએ. તો આપણેે ત્વચા પણ સારી હા અને આપણા વાળ નો પણ, ગ્રોથ સારો થાય. અને આપણા રસોઈની અંદર કેટલી બધી એવી વસ્તુઓ છે જે આપણે સ્કીિન કેર માટે પણ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ જેમ કે હલદળ. અને બેસન. આ બંને એવી વસ્તુઓ છે જેનો આપણે ઉપયોગ કરીને, આપણે જે પાર્લર માં જઈને મોટું મોટું ફેશિયલ વગેરે રહી અને એમાં પણ આટલા બધા પૈસા આપીને આવીએ છેએ, એના કરતા જો આપડે ઘર ઘર. ઘરની બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ તો પણ આપણી સ્કીન ગ્લો પણ કરે છે. શકે છે અને આપણે એની સારી રીતે કાળજી પણ કરી શકીએ છી જેના પર કોઈ. પણ પ્રકારનો બહારનો
એ વાત સાચી અને છે ને આપડે એના. ખાવામાં તમે કીધું જેમ ગાજર છે ગાજર કાકડી પપૈયા સંતરા અ દાડમ છે એ બધું ખાય ને તો પણ આપણી સ્કીિન માટે સારા છે અને સંતુલિત આહાર અને મેન વાત કે પૂરતું પાણી પીવું એ ત્વચાને એકદમ સ્વસ્થ અને તાજગી ભર્યું રાખે છે. પાછા ને ખીલ કોને જોયું છે. સ્કીન પર ખીલ આવી જાય છે કાળા કાળા ધબ્બા થઈ જાય છે. એ બધી સમસ્યાઓ એના કારણે જ થતી હોય છે.
તો પૂરતી ઊંઘ જ કાઢવી બહુ જ જરૂરી છે અને પૂરતું પાણી. પીવું બહુ જરૂરી છે આ બે વસ્તુ આપ જો રુટીનમાં આપણો સ્વાસ્થ સારો હશેને તો આપણો વાળ અને આપ ત્વચા. પણ સારી થઈ જશે તો એના માટે આપણે આપણ સ્વાસ્થ્યનો પણ બહુ સારી રીતે ખ્યાલ રાખવો જોઈએ.
હા.
અને જો આપણને કોઈ પણ. જાતની બેદરકારી ની કરવી. જોઈએ કે જો આપડણે વાળ ધોઈએ અને સ્કીન ઉપર કોઈ પણ જે બહારથી જે પ્રોડક્ટ મળે છે એ આઉટડેટ થઈ ગયા હોય એનો વપરાશ ની કરવો જોઈએ પણ વધારે પડ હાર્મફુલ હોય ને કેમિકલ વાળા એવા શેમ્પુ કે એવા સ્કીિન કેર નહી ય વાપરવા જોઈએ. બહુ બધી વસ્તુ એ જે બાર મળે છે એને વિચારીને જ તો પછી જ આપણને આપણા અ વાળ ઉપર કે સ્કીન ઉપર એપ્લાય
નહી કરવા વધારે હર્ષ કેમિકલ વાળી વસ્તુ. વુ આપણે આપણા આપ સ્કીિન અને હેર પર નહી યુઝ કરવી જોઈએ અને તમને ખબર આ છે પડે અ મેં ઘણામાં વધ વધુમાં વધુ આઠ થી નવ ગ્લાસ તો પાણી પીવું જ જોઈએ શરીર માટે અને સ્કિન માટે બધા માટે ઈ. સારું હોય છે. એને છે અને વારે ઘડિત. છે ને ફેસ, મોઢા ને છે ને આપડણે વારે ગડીત ધોવું જોઈએ, ક્લીન રાખવું જોઈએ અને છે ને મોટી આ નિયમિત છે ને આપણે કસરત પણ કરવી જોઈએ, જેનાથી આપણું શરીર પણ સારું રહે અને આપણે એના કારણે ફેસ. પર પોતે જ ચમક આવી જાય છે.
બિલકુલ સાચું કહો છો તમે કે આપણને આપડી ક દરકારી સારી રીતે રાખ જોઈએ કે કારણ કે આપણે જો આ મનુષ્ય જીવન મલ્યુ છે અને આ એમાં આપણે જો. આપડે આવી રીતે કેર ન કરીએ તો પછી શું મતલબ કે આપણે મનુષ્ય છીએ કે પ્રાણી છીએ. એલે આપણને એ પ્રમાણે. ને આપડો. અહ આપડી પૂરી બધી જ. કાળજી રાખવી જોઈએ. અને જો આપણેે જ શરૂ થી અ આપણી જો ખ્યાલ રાખીશું તો જયારે આપણે અહ વધારે ઉંમરના થશો તો પણ આપણા અહ જો. પડે જ પહેલાથી કેર. કરી હશે તો પણ તો પણ એ આપણને ત્યારે પણ અહ સહાયક અહ.
હં, તમે જોયું હશે મોટી મોટ એ ઉમરવાળી લેડીઝ હોય છે, આપડી દાદીઓ છે એ લોકો ના વાળ આજ પણ કેવા મજબૂત અને કાળા કોઈ કોઈ ના તો કાળા પણ હોય છે અને ભલે સફેદ હોય પણ તો પણ જાડા અને મોટા હોય છે કારણ કે એ લોકોનું ખાણપાણ બહુ સરસ હતું.
બિલકુલ સાચું કહો છો તમે અને દૂધ અને પ્રો તીન ન તો આપણને. વિશેષ ખ્યાલ રાખવો જોઈએ, કારણ કે એ હલો અવાજ આવે છે હા હા. અ એટલે આપણને. અહ એનું પણ વધારે ધ્યાન રાખવું જોઈએ દૂધ કારણ કે એનાથી આપને પ્રો ટીન મળે છે. આપણા શરીરના અંગમાં જે મલ્ટી તે મીની કોઈ કમી નહીં હોવી જોઈએ એ બધ બધુ જ પૂરતો ખોરાક અ માં સામેલ આપણને કરવું જોઈએ બધ બધી જ વસ્તુઓ અહ જેનાથી આપણે અહ સ્વસ્થ વાળ અને સ્કીન અ આપણને મળી શકે.
મારી સાથે. અને તમે છે ને આ જો મેં ચમકીધું આપડી દાદી લોકો જો એ લોકોના વાળ તો સરસ હોય છે એ લોકોની સ્કીન પણ આપણી આપણા હિસાબે કેટલી સરસ હોય છે. એટલી ઉંમરમાં આવીને પણ કોઈ કોઈ લેડીઝને તો તમે જો સ્કીન પર ઝૂરિયા પણ નથી હોતી એકદમ ક્લ ક્લિયર સ્કીિન હોય છે.
બિલકુલ સાચું કહો છો તમે આપણને આપણા માટે એટલે થોડો પૂરતો કામ તો એમાં કઈ બહુ ટાઈમ લાગતો ન થી. બહુ સમય લાગતો નથી તો એ છે કે આપણે આળસ કરીએ છીએ અને આપણે આપણી પોતાની કાળજી કરતા નથી, એટલે પછી આપડણે આટલી બધી સમસ્યા તેનું સામનું કરવો પડે છે. અને જો આપે આપ સ્કીિન તો આપ આવો ખાનપાન અને આવો આપણો જે રોજિંદાનો જે અ રહેવાનું રહેન સહન થઈ ગયું છે જેનાથી આપણે જો આપણી કાળજી નથી કરતા તો અ જોને કેવી રીતે. વધારે પડતું બીમારીઓ પણ એનાથી સ્કીિન જો આપણે સાફ ના રાખીએ. તો પણ થઈ શકે છે તો એ હા બહ વધારે પડ. બહુ વધારે પડતું તાપમાં ફરીએ તો પછી આપણને. સ્કીિનની બીમારીઓ પણ થઈ શકે છે આપણે સનબર્ન થઈ શકે છે પછી ગમોરિયા અને એવું બધું થતાં થતા. પછી એ વધારે ખુજલીમાં પરિવર્તન થઈ જાય છે અને વધારે. ખા ખંજવાળ આવે અને એવી રીતે. એમ બીમારી. થઈ જાય છે તો આપણને પહેલા જ આપણે આપણી સ્કીિનના અને વાળનો ખબ ખુબ ખુબજ ધ્યાન રાખો.
રાખવું છ અને છે ને બહાર જાય તો આપણે જોયું છે ને કે. કેટલું પ્રદુષણ છે કેટલો ધુમાડો ઉડે છે તો આપણે છે ને આપણું મોડું પણ ઢાંકીને બહાર જવું જોઈએ છે એનાથી તડકો પણ નહીં લાગે અને આપણને પ્રદુષણ પણ નહી થાય સ્કીન પર.
બિ બિલકુલ સાચું. ચું કહ છો તમે તો હાલો હવે અમે તો જરૂરથી આપણી કાળજી રાખીશું અને તમે પણ રાખજો તમારા વાળની સ્કીિનની અ ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ.